હલો હા બોલો કેમ છો
છ
બસ બેઠા છીએ થાકી ગયા છી હમ કઈ નહી
ગઈ છું આજે
વૃક્ષો માપવા જોઈ છે
વરસાદ આવે એના માટે ખબર જેટલા ઝાડ હોય ને એટલો વરસાદ વધારે આવે
અરે ઓક્સિજન બી એટલું મળડે ાર ના નીચે છે રાતે ડઉું કારણ કે ઝાડ રા તો કાઢ
ચોડે થબત
હા સાચચું ક તો જાયર છે તો આપડે છે
ચલો બીજી કઈક આપણે વાતો કરીશું અહિયાં ખબર આપડે ચાંદ ચાંદોડિયા રેલવે સ્ટેશન છે ખબર
હા હા
અહિયાં અહિયાં અહિયાયાથી છે ને બધી ટ્રેનો ચાલુ થઈ ગઈ છે તો અહિયાયા થી આપણે ડાયરેક્ટલી જઈ શકાય
દ્વારકા દ્વારકા જવાન
દ્વારકા ભી જવાય પછ સોમનાથ બી જવાય
હમ્મ-હમ્મ
અહિયાં થી ડાયરેક્ટ જતું રેવાનું વેરાવળ.. વેરાવળ ત્યાં પહચ.. તો તમે વેરાવળ ની ટ્રેન હોય બરાબર વેરાવળમાં જશો ને તો તમે લોકો ત્યાંથી સ ત ત્યાંથી રિક્ષામાં જવાનું હોય સોમનાથ.. તો ચારે જશો ને તો યાર ગતાથી વાત.. સ્સ્મા હારે એડી માછલીઓની અલી બહુ વાસ મારે.. બાપા અમે તો ઉલટી એવું થઈ જાય એવી વાસ મારે બોલતી તો ત્યાંથી જવાનું સો નાથ પછી પેલા એ.. એ મોટા મોટા બહુત ના હોય પૂળી હોય ને એ ત્યાં હોય તો યાર મજા આવે બધું જોવાની પછી ત્યાં પહોંચવાનું પછી આપડણે ત્યાં રૂમ લેવાનું રૂમ લઈને પછી થી નહી ધોઈ ને અને પછી નીકળી જવાનું તો ત્યાં બધું ફરવાનું છે કેમ કે બાણ ગંગા છે. હ ત્યાં છે ને શિવલિંગ જો હોય ને સિયામાં એ આખી ડૂબી જાય અમુક વખતે ડૂબી જાય અને અમુક વખતે.. તે દેખાય..
એવું બરાબર છે.
પછી બીજું બી છે ત્યાં અ ભાલકા તીર્થ છે પછી ત્રિવેણી સંગમ છે બહુ બધું જોવાનું છે તો એ બધું ફરીને ખબર જે ગવર્મેન્ટની જે બસ હોય ને એ પાસઠ રૂપિયામાં બધાને.. ફરાવે.. એક જણના પાસઠ રૂપિયા હા
બધા
નાની સોમનાથમાં ખાલી આ પાંચે ચાર પાંચ જગ્યા જવું હોય ને એ.. જગ્યાય પાસઠ રૂપિયા માં તો ત્યાં બસ લઈને જવાનું ફરવાનું ખાલી પંદર મિનિટ જ જોવાનું હો અમે લોકો ગયા. તો ખાલી બસ પંદર મિનિટ અ બસ આલ જેમ કે અત્યારે ભારકા તીર્થ આવું પંદર દર્શન કર્યા પછી પે હોર્ન વાગે તો દોડી નીકળ નીકળવાનું તો એક થોડી મજા ના આવી ત્યાં કેમ કે બસ માં પ ના જવા કેમ કે ગવર્મેન્ટ નું હોય એ લોકો ન ટાઈમિંગ નું હોય તો પંદ પંદર મિટ થોડીકને બધ દશે કરવાના હોય ખોટા બોટા ના પાડવાના હોય
હા
તો પછી એ પી પછી અમે લોકો સોમનાથમાં ત્યાં મંદિરે દર્શન કરવા ગયા તો બહાર છે ને ફોન બોન બધું લઈ લે તો દર્શન કરવા અંદર ગયા અને બાર વાગ્યા હારતી હતી તો અમે લોકો દર્શન તો કર્યા પણ મમ્મી એ કીધું કે જોકે આપડણે બેસી જઈએ અને આરતી કરીને જઈશું તો અમે લોકો બેઠા યાર એવા થાકેલા હતા તો અમે લોકો અને છે ને આજુબાજુમાં દરિયો છે સોમનાથ ના સુું મસ્ત ઠંડી ઠંડી હવા આવે અને મસ્ત થોડી વાર બેટ ઉઠા પછી દર્શન કર્યા. આરતી કરી, આરતી કરીને પછી અ ખાધું. તો ખાધું પછી ખાઈને ગયા પેલા અમારતો રૂમેય બહુ આગો હતો બોલ. રૂમ આગો હતો, પછી ત્યાં ગયા પછી
મોસ્ટલી બી મન બધા મં એટલો દુધ નો માવો બહુ હોય. રાજસ્થાનમાં સ્પેશિયલ આ બધા તા મંદિર પણ અમે સુંધા માતાજી જઈએને ત્યાં માવો હોય પછી ટોપરું હોય
ટોપરું હોય પછી એવી બધી સાકરિયા એવી બધી પ્રસાદો હોય. મને તો એ જગ્યા ના દાળ બાટી બવ ભાવે અને અલગ અલગ રોજે પ્રસાદ હોય દસ રૂપિયામાં ખાવાનું.
હા હો સુંદા માતામાં ધર્મશાળા હોય છે.
હા. દીર ત્યાં ઓલરેડી ભોજનાલય હા દસ દસ રૂપિયા બાદ પેટ ફૂલ બહુ મસ્ત હો પણ એ ખાવા હેવી પડે કારણ કે એમાં હા હેવી પડે તું ભલે થોડું ખઈશ ને તો તને આમ પેટમાં વજન લાગશે પ્રસાદ નું હોય ને એટલે હમ એવું હોય
એ સોમનાથ અમે ગયા તા ને સોમનાથ ગયા ખાવાનું આમ સારું નહતું થોડું કેમ કે રોટલી બધી કાચી પાકી હતી તે ખાલી શીરો મસ્ત હત ત્યાંનો શીરો એકદમ મસ્ત હતો તો એ ખાઈ ને પછી અમે લોકો પાછા રૂમે ગયા રૂમ જતા ના આવતા એમમાં જ
દરિયા ન પાણી યુઝ કરતા હશે ને
હા હા દરિયાનુંું પાણી અલી શું ખાવ ખારું ખારું પાણી બાપા
દતા તો
નઈ જ કરતા હોય ને દરિયાનું અને કેટલું ખારું વાલી આંખમાં જાય ને તો આંખે બ એ પછી મોઢામાં જાય તો કડવું કડવું લાગે એવું પાણી ગંદુ.
ગંદુ પાણી એ તો.
ગંદુ એટલે ગંદુ નહી પણ મીઠ થા વાળું.
દરિયો તો ખારો હોય હજુ સુધી એ ખબર નહી પડતી કે દરિયો ખારો કેમ છે?
હા એ બી છે ને એ ક્વેશ
અમે લોકો અમે લોકો નાના હતા ને તો એક તારી હતી કે બે ભાઈ હતા બરોબર બે ભાઈ હતા એક ભાઈ બહુ અમીર હતો, બહુ જમીર હતો અને એક ભાઈ ગરીબ હતો બરાબર તો એક ભાઈ ગરીબ હતો ને એ ભાઈ ના ઘરે ગરીબી ની હદ નતી. બહું જ કરી પછી એક દિવસ એના ઘરે સાધુ મા માં આવે ને એની આ લોકો બહુ સેવા પૂજા કરે. બરોબર તો સેવા પૂજા કરે ને તો કે અ સાધુ મહાત્મા એને એક ચક્કી આપીને જાય.
હા.
હામભડેલી છે આ વાર્તા? સાંભળેલી છે, સાંભળ જે સારી છે અને ભઈ આમ સારી છે. તો એવું કે કે ચક એ ચક્કીના ચક્કીમાં તમે જે માંગ રા અન્ન ના ધાન ભરાશે અને જે માંગશો ને ચક્કી ચાલી રાખશે ને એ આપશે. બરાબર ને. લાલ કપડું ઢાકશો ને ત્યારે બંધ થઈ જશે એ વસ્તુ આપવાની તો કે એવું કે ચક્કી ચક્કી અ ગઉં નિકાલો તો ઘઉં આપે પછી ચ કે ચોખા કે દાળ કે આ કે તે કે બદામ લોટ કે પછી આ રીતે કરતા કરતા એને બહુ મોટું કિરાના સ્ટોર થઈ જાય ને નાનો ભાઈ મોટા ભાઈ કરતાય વધારે અમીર થઈ જાય. પ મોટા ભઈને ખબર પડે. આ તો કંગાલ હતો કાલ સુધીમાં ને અત્યારે ગરીબી માંથી અમીરીમાં કઈ રીતે આવ્યો તો મોટા ભાઈ ને ખબર પડે કે આ લોકો તો ચક્કીથી એક દિવસ રાતે મોટી તો ભાઈ ચોરી ચૂપકે એના ઘરે જાય. અને જોવે કે ચક્કીથી તો આ બધા ધાન્ય કાઢી રહ્યો છે એમ. તો મોટો ભાઈ શું કરે ખબર. એ ચક્કીને ચોરીને લઈ જાય. હવે મોટા ભાઈને તો ખબર ના હોય. કે ચક્કીને લાલ કપડું બાંધીએ તો બંધ થાય. બરાબર તો મોટો ભાઈ નાવડી માં બેસે. અને ચક્કી લઈને જતો રહે અને નાવડીમાં બેસી ટેસ્ટ ટીંગ કરવા માટે એટલે ખાલી જોવા માટે કે ચક્કી કામ કરે છે કે તો એવુ બોલો કે ચક્કી ચક્કી નમક નિકાલ. તો ચક્કી નમક વિકના. ચાલુ કરે એટલો ઢેર ભરાય જાય. બંધ જ ના થાય ચકકી. અને બધા એવું કે આજ. પણ એ ચક્કી નીચે ફરી રહી છે એટલે એટલું મીઠું છે. હા. આ બધી દંતકથાઓ હોય છે.
પણ મીઠું ક્યાં કઈ રીતે પણ નીકાળ દી તો ચક્કી શું ની. કાળે દાળ નીકળે દાળ પીસીને આપે એમાં મીઠું ક્યાંથી આવ્યું.
યા લોજિક તો નથી પણ લોકો કે છે. ત્યાંજ પણ એચુલી ચકકી બધું આપે. સ્ .
એવું હોય ને. દરિયા માંથી કંઈક. વાદળ બાદળ બંધાય અને એવું કઈક હોય.
દરિયા ની અંદર કઈ રીતના વાદલ બધા.
નાળી ઉપરલી દરિયા થી.
તો ઉપર વાદળ બનતાય તો વાદળ તો પાણી જે.
હા પણ એમ ની ચક્કી વાળું. તોું ાઉટુ લાગ મને. કેવા ચક્કી ના મીઠા ના લેવા દેવા શું. ચક્કી જે છે એ પીસવાનું કામ કરે લોટ હોય ઘઉં નો લોટ મગનોો લોટ એ કોઈ બી લોટને પીસવાનું કામ કરે તો. આમાં મીઠું કઈ રીતે
હવે ખબર નથી લખદસ કથા છે મેં તો લખી નથી આ કરતા રાઈટ હું તો રાઈટ ત છું નહી હવે ખબર ન હ દાદા હતા ત ત્યાર બઉ વાર્તા આપતી બઉ ને મારી ફેવરેટ વાર્તા હતી એ વખતે દાદા હતા તો પાછું બિલીવે કરી દેતા હતા કે લમાં હ એક દિવસ અમે લોકો રાજસ્થાન ફરવા ગયા ને ત્યારે મીઠું હોય ને મીઠું એના મોટા મોટા ભાઠાના ભથા- હાું મોટા ને મોટા ગાટા કાળું મીઠુંને સોરી કાળું મીઠું
મહેસાણા બાજુ બધા પેલા ટેમ્પા વાળા ઉઊભા જ હોય આ મીઠું લઈને
હવા ભાઠા ના ભાઠા હોય પથ્થર ના પથ્થર જેવા મીઠું પ એને તોડે અને મીઠામાં કામ કરવું બહ મુશ્કેલ વસ્તુ એ લોકો કરે હાથ પગમાં ના
હા પડે જ ને પણ એ મીઠાનું કરતા શું હશે જે પાઠાના પાઠા હશે એનું.
એનું ફેક્ટરીમાં જઈ ને એનું આ રીતે બધી પ્રાણ ના મીઠા બનતા હો હા નાં કુર
અચ્છા પણ ભવે કા કા કાળું હા હા હા. હતું જ પણ એ છે ને ઘણા લોકો લેબી છે ત્યાંથી નોર્મલ લોકો જે હોય ને એ લેબી છે કેમ કે અમે લોકો ગામડે થી આવીઈએ ને તો મહેસાણા વાળો જે રોડ આવે ને તો મહેસાણા થી કલોલ કલોલ વાળો જે ચાલુ થઈ જાય ને આપણું તો એમાં બધા ટેમ્પા વાળા ઊભા જ હોય.
હમ એવું અમે તો કોઈ રાજસ્થાન ગયા હતા ત પલ ની અંદર ભાટાના ભાટા અડધો પત્થર હોય ને એવી રીતે બધું મીઠું હતું તો મારી મમ્મી ક્યાં મીઠું છે એવું હ. ફટકડી જેવું આ ફટકડી કઈ રીતે બન
પટાકડી ભી એવી
વન ટાઈમ મીઠું જ હશે હા. ને બહુ તેજ મીઠું આવે છેજી આનું કઈ ખબર નઈ લોકો શું કરે આવું બારીક મીઠું
ત બનાવી એમાં નાખે ના ીએ તો હારી થાય એવું કઈક.
બધુ ખબર છે ફટકડીના પાણીથી નાહાવાનું મને છે ને મારી ફ્રેન્ડ કેતી હતી.
હા મેં બી સાંભળ્યું છે એનાથી શું થાય?
સ્કીન સારી થાય, મુલાય મને નાજુક બને, ખબર નહી, એટલે સ્કીન પર જે એલર્જી થઈ હોય ને મટી જાય. હા આ તકનીક ફટકડી આપણી સ્કીન ઉપર ઘસીએ ને તો આપણી સ્કીન પણ સારી થાય હું નાની ત્યારે કરતી હતી.
અત્યાર ના ગસ્તી.
જરા બી નહી ના ના ના ચાલે.
હા.
હારુ ચલો, હા.
હલો.